હેલો બસ મજામા તમે કેમ છો
હા તો એક સલાહ જોઈતી હતી તમારે એટલા માટે ફોન કર્યો તો
બોલો ને કેવીક સલાહ જોઈ
મેં આ વર્ષે જ બાર પાસ કર્યું છે ત હવે આગળ કયા કોર્સ લેવાય કે શું કરાય તેના વિશે જક માહિતી જોઈતી હોતી તમારી પાસેથી મલી શકે એમ કરીને તમને ફોન કર્યો
તમે કયા કોર્સ પાંથ પહેલા બાર માં કયો કોર્સ હતો સાયન્સ હતો આર્ટસ હતો
અમારો બારવામાં આર્ટસ હતો.
બરાબર
તો તે લાઈન પરથી હવે કહી આગળ લાઈન પકડાય તે તમારા પરથી જક માહિતી મલી જાય તો અમને જક સારું પડે એમ માટે ફોન કરીયો
એ તમને ઇન્ટરેસ્ટ સેમાશે તે પહેલા તો મને કેવો
જાવાની જ ઈચ્છા ધરાવતા છે હવે કોલેજમાં તમે કયા ટાસ્ક પર હારું પડી શકે એવું કે તો જરાક આ ગળ જોઈએ
ની એમાં એટલે મતલબ એમાં મતલબ કે એમ તમારે આગળ કઈ ફિલ્ડમાં જાવ બેંક છે રેલવે છે પછી ગવર્મેન્ટ સેક્ટર છે આઈટી સેક્ટર છે કયા સેક્ટરમાં જવું
આપણને રેલવેની ઈચ્છા છે
રેલવેમાં જવું હોય તો પછી તમારે એમ તો જો કે રેલ રેલવેમાં કયા સેક્ટરમાં ટિકિટ પેલા ટિકિટ ચેક કર ક્લર્કમાં કે પછી ટિકિટ ચેકરમાં એવું હોય ગમ
હા હા એવું છે એમ ને તો હવે તમે કેવું કે કયું કોર્સ સારો પડે ને તેમાંથી આગળ વધી સકાય
એમ તો તમારે સરળ રીતે નીકળવું હોય ને તો તમારે બીએ
બી એ બી એ બી એ હા બીએ ફર્સ્ટ યર તમારું નોર્મલ બેઝિક બધા સબ્જેક્ટ આવશે સેકન્ડ યર તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાના આવશે તેમાંથી તમારે હિન્દી સબજેક્ટ સિલેક્ટ કરવાનું ને એની સાથે ગુજરાતી કાતો ઇંગ્લિશ સિલેક્ટ કરવાનું
મેં શું કેવ તો હિન્દી હાથે સંસ્કૃત લખે તો ચાલે કે નહી તમારા હિસાબે
હિન્દી હાથે સંસ્કૃત ચાલે પણ સંસ્કૃત આગળ જતા કોઈ કામનુ નથી. કે જેથી જોડાઈ શકે આમાં કેવું કે હિન્દી પ્લસ ઇંગ્લિશ કરશો તો હિન્દી તમારો મેન સબ્જેક્ટ થઈ જશે મેઈન સબ્જેક્ટ હોવાથી તમ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની જેટલી પણ હોયને એ બધી એકઝામ હિન્દીમાં આવે એટલે તમે એનટી પીસી આરરબી એનટી પસીની ટેટ એકઝામ આપશો ક્લર્ક ક્લર્કની નેની તો એ હિન્દીમાં આવશે એટલે તમારે વાચ ચવુ સમજવ પડશે ને આગળ જતા તમને વધારે ફાયદાકારક થશે
હા એ વાત ખરી હમણાં બધા મને ન્યૂઝ મયલી છે કે હમણાં બધા સ્કૂલમાં છે એમને હા હિન્દી ને સંસ્કૃત વાળાની ટીચરની બહુ અછત છે તો તેમાં ચાન્સ લાગી શકે છે એવું બધા વાત કરતા છે. એટલે મારા હિસાબે હિન્દી સંસ્કૃત લઈ તો વધારે ચાન્સ મળી શકે આગળ જવામાં એવું છે.
હિન્દી ને સંસ્કૃત લેવું એ સારું છે પરંતુ જો તમારે શિક્ષણ લાઈન જો પકડવી હોય તો શિક્ષણ લાઈનમાં એવું કે તમારે પેલા. એમ માસ્ટર કરવું પડે માસ્ટર કર્યું એટલે માસ્ટર કયા સબ્જેક્ટ હા થાય કે જે તમારો મૂળ વિષય હોય જે બી એમાં ર ને થર્ડ યરમાં તમે જે ભણ્યા હોય માનો કે હિન્દી ને સંસ્કૃત તમે લીધું, તો બે વર્ષ તમે હિન્દી સંસ્કૃત વિશે ભણ્યા હોય, ત્યાર પછી તમે જાઓ પો હ ગજ્યુએશનમાં ગયા તમારે, હિન્દી સંસ્કૃત, ને એની સાથે હિન્દી થયો એ તમારો મૂળ વિષય મેન વિષય થયો, ને
હમ
સંસ્કૃત કો એક સબજેક્ટ લેવાનું હોય કે, તમે માનો ભાષા ન લીધો ગુજરાતી એવો હોય તો એ ત આ ત્રણ શબ્દ ભણવા વધક તમારે હિન્દી ઉપર હિન્ મ વિષય હોય તો.
હા હા એ વાત બરાબર છે એમ બી મારે તો હિન્દી જરાક સારું પડે છે એવું મને લાગે છે મારા હિસાબે. એટલે મારે હિન્દી માં આગળ વધી શકાય એવું મને લાગે છે એટલે હિન્દી મારો મૂળ સબ્જેક્ટ રહી શકે છે.
તો પછી કઈ વાંધો નથી આપડે મૂળ સબ્જેક્ટ ને લઈને પકડીએ તો આગળ, વધારે છે હિન્દી ને સંસ્કૃત ના ટીચર એમ એ ઓછા છે હવે તમે વધારે પડતી જો મહેનત કરો. તો એમે કરી નાખ્યું હિન્દી ને સંસ્કૃત સાથે. હવે એમાં હિન્દી ને સંસ્કૃત, હાયર સ સેકન્ડ હાયર સેકન્ડરી બંનેમાં ઉપયોગી છે. એટ તમે બેમાં શિક્ષક શિક્ષણ તરીકે ભાગ ભજવી શકો છો, શિક્ષક તરીકે. તો આગળ તો પછી એમ એમે કર્યું ત્યારબાદ તમારે બી એડ કરવાનું આવે, બી એડમાં એવું તમને શીખવામાં આવે, કે તમારે છોકરાઓ જોડે કઈ રીતે વ્યવહાર કરો છોકરાઓને કઈ રીતે સાચવવું, છોકરાઓને સાથે કઈ રીતે વાત વાત કરવું છોકરાઓને કઈ રીતે સમજાવું કઈ રીત તે આગળનું, એને હું કે શિક્ષણ આપું એ બધી સલાહો બીએડમાં આપે. પરંતુ બીએડમાં બી સબ્જેક્ટ આવે કે જો તમારો એ મેમાં અ બીએમાં જે મૂળ સબ્જેક્ટ હિન્દી સંસ્કૃત હોય તો એ સબ્જેક્ટ તમારે ભણવાનો આવે એટલે એ સર એ સબ સબ્જેક્ટ હોય. એમાં ભણવાનું કેવું હોય કે, તમારા છોકરાઓને આ હિન્દી સબ્જેક્ટમાં શું ભણાવવાનું એ બધું તમને શીખવામાં આવે.
હા તો તમારા હિસાબે આ બધું પૂરું કરતા આપણને કેટલા વર્ષ થઇ જાય? કમસે કમ ત્રણથી ચાર કે પાંચ વર્ષ
હવે એમ જોવા જાય તો તમારે બી એડ પછી એમ એડ કરવા પડે એટલે માસ્ટર ડિગ્રીનું થઇ ગયું. હવે તમે એમ એડ કર્યું એટલે તમને વધારે સેલેરી મળે અને તમારો ચાન્સ વધી જાય કારણ કે તમે માસ્ટર કર્યું છે. હે એમ એમે પ્લસ એમ અ એમેડ એ બે તમે માસ્ટર કર્યુ એટલે તમારું એક તો પ્લસ પોઈન્ટ એ કે તમારું એને હું કેય ચોઈસ થવાના ચાન્સ વધી જાય. પ્લસ બીજું કે તમને સેલેરી પણ સારી મળે એમાં ને તમને જેટલું જોઈએ એમ થી વધારે શિક્ષણ પણ મળી જાય, એટલે એ એક તમારો પ્લસ પોઈન્ટ રે એમાં બધુ કરતા મુકતા ગણીએ, તો આપડે હવે તો ચાર વર્ષના એનપી રૂલ પ્રમાણે ચાર વર્ષની બી એડની કોલેજ થઈ ગઈ છે આ બી એડ કે અ, બી એની કોલેજ થઈ ગય ચાર વર્ષ તે. પ્લસ બીજા એ મે એ ના બે વર્ષ પકડો, બી એડ ના બે વર્ષ પકડો. પછી પાછા એમ એડનું એક વર્ષ પકડો. એમ તમે પકડીને નવેક વર્ષ જેવું થાય, પછી જો એની સાથે-સાથે તમે જો આગળ જાતા ટેટ ને ટાટ રિસટ ને નેટ આ બધી એક્ઝામો આવે છે. એ એ તમારે એક્ઝામો આપવાની હોય છે. હવે એ એકઝામો તમારા ઉપર ચાલે કે તમારે કઈ આપવી. એના વિશે તમારે એક્ઝામ વિશે જાણવું હોય તો તમે મને કેઈ શકો.
હા, હા એટલે એમાં બહું ઘણા વર્ષો લાગી જાય એવું છે એમ તો. આપડે કોઈ જલ્દીમાં માં જલ્દી નોકરી લાગી જાય, બે થી ત્રણ વર્ષમાં એવા કોઈ કોર્ષ રેય તો આપણે જરાક સારું પડે તે આપણે પૂરો કર લાખીયે, તો આપણને બે થી ત્રણ વર્ષમાં નોકરી લાગી જાય એવું કઈ થઈ કે ની કોર્સ?
એવો હાડ તમને મળવું મુશ્કેલ છે. પરંતુ જો તમે કોલેજ કરવા જ માંગો છો તો તમે એક વસ્તુ કરી શકો, કે તમારે કઈ ફિલ્ડમાં જાવું ને એ પહેલા તો નક્કી કરવા પડે માનો કે તમારે ટીચર છે, બેંકમાં કે કેશીયર છે, ક્લર્ક છે, પછી આ રેલવેમાં ક્લર્ક કમ ટાઈપિસ્ટ ને એ તે બધા ઘણી બધી અલગ-અલગ વિવિધ-વિવિધ પોસ્ટ પ્રમાણે ભરતીઓ નીકળતી હોય છે. હવે તમારે કઈ કયામાં જાઉં, કયા સેક્ટરમાં જઉં એ તમારે નક્કી કરવાનું છે. એ પ્રમાણે હું તમને ગાઈડ કરી શકું કે તમારે શું કરવું જોઈએ. તમે એક મને કેવો કે તમારે સેમા બેંકમાં જાવુ, રેલવેમાં જાવુ, રેલવેમાં કયા સેક્ટરમાં બેંકમાં કયા પેલા સેક્ટરમાં જાવુ એમાં ઘણા બધા-બધા આવે, હવે માનો કે તમે બેંકમાં જાવ તો કેશિયર છે, પહી ક્લર્ક છે, પી ઓ છે, ઓફ ફીસર છે, મેનેજર છે, પછી તેમ તેજ રીતે તમે રેલવેમાં જાઓ છો તેમ માં આવે ક્લર્ક ટી પછી ટિકિટ ચેકર કમ ક્લર્ક આવે, પછી ટાઈપિસ્ટ આવે, પછી ને સ્ટેશન માસ્ટર આવે, ને લોકો પાયલટ આવે. પછી અ એને વિવિધ વિધ બધા આવી શકે છે. પછી તમે ગવર્મેન્ટમાં જવા માંગો તો યુ પી એસ સી આઈ એસ ને એ તો બધા આવે છે. હવે તમે કેવો કે તમારે કયામાં જવું છે?
આપડે તો આઈ એસ એવું કઈ બનવું નથી. આપડા હિસાબે તો સરળ ને સિમ્પલ. આપણે બેંકમાં માં કેશિયર તરીકે જઈ શકે. તેમાં પગાર ધોરણ બી સારો રહીને બેસી-બેસીને કામ કરવાનો, એટલે બહુ મુશ્કેલી બી બી આવે એવું મને લાગે નથી, એટલે તેમાં જઈ શકાય. તો તેમા તેના માટે આપડે કયો કોર્ષ લેવો પડે?
જો તમારે બેંકમાં જવું હોય પ્લસ તેમાં તમારે કેશિયર માં જવું હોય તો હાલની સ્થિતિ પ્રમાણે એમ જોવા જઈએ તો વાંધો નથી આવતો. તમારે બી એ ના સબ્જેક્ટ પ્રમાણે, પરંતુ મારે તમારું મેથ્સ પાવરફુલ હોવું જોઈ. તમારું મેથ્સ પાવરફૂલ છે?
અરે મેથ્સ તો છે, મીડિયમ છે બહુ પાવરફુલ ભી નથી. પણ એમ તો બહું વાંધો આવે એવું મને નથી લાગતું, પણ હવે આગળ જાતા મુશ્કેલી આવી શકે છે.
આગળ જતા એને ભણવાની હોય તે પણ આપણે હાથથી નથી ગણતા એમાં કેવું આવે કે મશીન સિસ્ટમ આવે, મશીન માં આપણે નોટો નું બંડલ મૂક દેવાનું એ ઓટોમેટિક ગ એઓ નો એ તૈયારી કરી શકો, ક્લર્કની તૈયારી કરી, ક્લર્ક ની તૈયારી કરી શકો. એમ ઘણી બધી બીજી તૈયારી કરી શકો છો.
હા એ વાત સારી છે. એટલે આપડે આગળ જાતા એમ તો મશીન માંથી જ બધું કરવાનું આવે એટલે બહુ વાંધ ધો એવું નથી, એટલે આપડે બેંક કેશિયર માં આગળ વધી શકાય છે. તો તેમાં આપડે કોર્ષ કરી લઈ. કે તો તમે કેટલા વરસ લાગી શકે?
જો તમારે ગમે તો તમારે કેસર માં જવું હોય પી ઓમાં જવું હોય ક્લર્ક માં જવું હોય તમારે કોઈ બી રીતે તમારે કોલેજ તો પૂરી કરવી પડે હવે કોલેજમાં તમારે.
તો તમે ક્યાં તો બી એ કરી શકો. કા તો પછી બીજું બીસી એ છે. બીબી એ છે બીબી એ તો જોકે હાલનામાં પોસિબલ નથી. પરંતુ આ બીસીએ તમે કરી શકો બીસીએ છે ને આ બી એ આ બે વસ્તુ
હા હા એ વાત બરાબર છે. તો કઈ વાંધો નહી આપણેે કેશિયર માં આગળ વધીએ. કોશ કરીએને આગળ જતા કઈ નોકરીઓ પડે તો આગળ આપણે વધી શકીએ બીજું શું એમાં આવે.
હા સાચી વાત છે. પરંતુ હમણાં મેં જોયું ત્યાં લાગી હમણાં ના ડેટા પ્રમાણે જોવા જાય તો કે કેશિયર ની ભરતી ઓછી પડે છે તો મારા પેલા પ્રમાણે જો તમે મહેનત આગળ કરો. તો આપડે પીઓ ની એક્ઝામ આપીએ તો વધારે સારું પડે.
એવું છે કે એટલે બેંકમાં હમણાં ભરતી
બેંકમાં ભરતી પડે છે પરંતુ ક કેશિયરની ની ભરતી ઓછી પડે છે એમ મારે
હા હા એટલે નોકરીને બહ અછત છે બેંક ના કેશિયર તરીકે એમ.
હાં. હા નોકરીની અછત એમ જોવા જાય તો અછત નથી કહેવાતી. કારણ કે કેસિયર‌ ઓલરેડી વધારે પડતા હોય છે. એના કારમથી એ લોકો ભરતી નહી. ભરતી નહી કાઢે પરંતુ આ પીઓ છે, મેનેજર છે, ક્લર્ક છે એવુની વધારે પડતી ભરતી આવી આવતી જાય છે. એ કારણથી એ લોકો વધારે ભરતી કાઢેને આપડે જોવા જાઈ તો આપડે પી ઓ છે, ક્લર્ક છે, મેનેજર છે. એમાં ટ્રાય કરે મેનેજર માટે આપડુ પોસ્ટ ગ્રેજ્યુએશન જોએ માસ્ટર ડિગ્રી આપણે કમ્પલસરી જોઈએ ત્યારે ક્લર્ક ને પીઓમાં ગે સન આપડે પૂરું કરીએ એટલે ડાયરેક્ટ આપડે એલિજીબલ થઈ જાય કે આપણેે એને ક્રેક કરી શકીએ. પરંતુ એમાં ભી એવું કે તમારા ચાર વર્ષ તો તમારે કોલેજ પૂરી કરતા થાય હવે જો તમને એક પ્લસ પોઈન્ટ એક બેનિફિટ ગાઈડ કરવું કે તમને તમે આજે છે એક્ઝામ આ જે બી એ છે બી એ તમે કોલેજ નું પૂરું કરવાનું તો એની સાથે સાથે તમે બેંક ની પી ઓ ની પછી મેનેજર ની ક્લર્ક ની એની એક ની તૈયારી કરતા જાવ તો એ ઓટોમેટિક તમારે કોલેજ પૂરી કરતા કરતા તમે એમાં માસ્ટર થઇ જાવો એ ત્યારે તમને એક ફર્સ્ટ ટ્રાયલમાં તમે નીકળી જાવ એક્ઝામમાં એલિજીિબલ થઈને પાસ થઈને ડાયરેક્ટ નોકરી લગી જાવ એટલે તમારો વર્ષ પાંચ વર્ષમાં એટલે તમે નોકરી એ લાગી થઈ જાવ પાંચમા વર્ષે તમારે પૈસા આવતા થઈ જાય
હા હા ચાલો કોઈ વાંધો નહી આપડે ખુબ સરસ સલાહ આપી તમે થેન્ક યુ તેના માટે ચાલો તો મલીએ આ આપળે
હા વેલકમ ચાલો